ઓ કેમ છે ભાઈ કેટલા સમય પછી તારો ફોન આવ્યો
મ મજામાં છું તું કેમ છે યાર બહ લંબા સમયથી ગાયબ આજે રવિવાર હતો તો માર નેક્સ્ટ મંથ નું પ્લેનિંગ કરતો હતો ત્યાંજ તારી યાદ આવી તને ખબર છે જ્યારે પણ ટ્રવલંગની વાત આવે ત્યાં સિવાય બીજું કોઈ વિચાર નથી આવે હમ
એ તો સરસ છે ભાઈ
આ તો હારું જ છે પણ તારી યાદ આવી
અરે વાહ એકદમ સાચી વાત છે ભાઈ ટ્રવલ નું નામ લેતા જ મારા કાન ખુલી થાય જાય છે કે શું પ્લેન છે તારો ક્યાં જવાની વિચાર છે ક્યાં જવાનો વિચાર છે તાર બોલને
ભાઈ હું આ વખતે થોડો લંબો બ્રેક લેવાનું વિચારું છું જિંદગીમાં આજે કલ કેટલું બધા સચ સ વધી ગયું છે ને એક મને થાય છે કે બધું છોડીને દસ પંદર દિવસ માટે કઈ બારી જું મેં વિચાર છે આ વખતે હું હિમાચલ અથવા લદ્દાખ તરફ જઉં તું શું કેહે છે
શું ક છે અરે બાપરે લદ્દાખ અને હિમાચલ એકદમ જોરદાર વિચાર છે પણ તેલા ખબર છે ને કે સીઝનમાં ત્યાં ઠંડા કેટલી હશે અને ત્યાંનું રોડ ટ્રીપ કરવા હું થો પ્લેનિંગ વધારે કરવું પડે તું એકલો જ આવે છે કે કોઈ સાતમે છે
કે આપણ સાથે આવે તો મજા આવી જાય આપણે કોલેજમાં જેટલી પણ ટપ કરી બધી બજેટ ટપ હતી પણ હવે આપણે બને કમાવીએ ચઇએ એટલા આ વખતે એ મસ્ત ખૂન વાળી ટ્રીપ કરીએ
બસ સરસ છે સ્કૂલ વાળી ટ્રીપ કરીએ યાર તાર વિચાર તો બઉ મસ્ત છે મને પણ ફેરવાનું બહુ જ શો ને ખબર છે પણ મે વિચારવું પડશે કે ઓફિસમાં થી દસ દિવસની રજા મસ મળશે કે નહી અચ્છા મળને એ કે કે લદ્દાખ માં ક્યા ક્યા ફેરવાનું વિચારશેકી
બ થોડું રિસર્ચ કર્યું છે આપણે પેલા એ પહોંચ્યો ત્યાં દો તીન દિવસ આરામ કરશું જેટલી આપણા શરીર ના વાતાવરણ સાથે સેટ થઇ જાય પછી આપને પંચલોક લેક જઈને થ્રી ઈડિયટ મુવી નું શૂટિંગ થયું હતું એ લેક ન રંગ બદલતો દેખાય છે એ જોવું માર એક મોટું સપનું છે આપણે ત્યાં પછી નુબળ વેલી અને કાદર ડંગ લે પાસ પણ જવાનું છે
ા યાર તું તો એક ખરુંટ તૈયાર કરી દીધું છે પેંગોંગ લેક નું નામ સંભાળ્યું છે મારો રોમાંચ વધી ગયો છે પણ મેં સંભળ્યું છે કે તારા ઓક્સિજન તકલીફ થઈ જાય તો એ બાબત માતા કે વિચાર છે
હા ભાઈ એ બહુ જરૂરી વાત છે એટલે જ અમે વિચાર છી કે આપણે ડાયરેક્ટ ફ્લાઈટ થી લે લદ્દાખ લે જવાની તો જો મનાલી થી હાઈવે ગાડી ડ્રાઈવ કરીએ તો શરીર ધીરે ધીરે સેટ થઈ જાય આપણે સાથે આપણે બધી જરૂર ધોવાનું ઓક્જન સિલન્ડર સા છોટું સાઈઝ સાથે રાખશું સેફટી ફસ્ત ટેવલ પછી
એકદમ બરાબર છે ટવલમાં હંમેશા તૈયારી પકી હો જાય છે અચ્છા રહેવાનો શુભ વિચાર છે હોટલ હોમ સે
હું વિચારું છું કે આપને હોમસ્ટ્ટેમાં ચાએ કયાન સ્વાર્થિક લોકો સાથે રહેવાય તેની ત્યાં સંસ્કૃતિ અને કલ્ચરને ખાવાનું વધારે સારી રીતે સમિલ મળે ફોટલ તો બધી જવા એક જો હોય છે પણ હોસ્ટેલ સ્ટેમાં જે પોતાનું મેલને અલગ જ હોય અને ત્યાંનો લોકો બહુ દયાલુ હોય છે
એ એકદમ સાચી વાત કહી મને પણ લોકલ ફૂડ ટ્રાયલ કરો લદ્દાખ નું થુપ્પા એન્ડ મોમોઝ અને મોમોઝ સાચા સ્વાદને ખાવા મળે તો જલસા પડી જાય અને ખરજ શું વિચાર છે આપણો બજેટ કેટલો થશે
જો આપને ફ્લાઇટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને ખાવા પીવાનું બધું ગણીએ તો એક વ્યક્તિ નો આસરે ચાલીસ પચાસ ચાલીસ થી પચાસ રૂપ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા થશે જો આપણી ગાડી રેન્ટ પર લઈશે તો થોડું સસ્તું પડશે જો આપને ત્રણ ચાર જણ હોય તો
હમ બજેટ તો બરાબર છે આટલી મસ્ત જિંદગી ની યાત્રામાં આટલો ખર્ચો તો બનતો જ છે અચ્છા તુલા યાદ છે આપણે પહેલા જયારે ગોવા ગયા હતા ત્યારે આપણે કેટલું બજેટ ટાઈટ રાખ્યું હતું
મોટી તો હ પસી છે અરે યાર ગો વાલી ટ્રિપ નું કરીએ નહી બોલ્યું કિસ્સામાં કુલ મદીને પાંચ હજાર રૂપિયા હતા એક સસ્તી સ્કૂટી રેન્ટ પર લીધી હતી અને આખો દિવસ બસ બીચ પર બેસીને નારિયેલ પાણી પીતા હતા અનેને સસરાવા પર જમીનું સુદો હતું
હા ભાઈ એ દિવસોની પણ એક અલગ જિંદગી મજા હતી એ વગેગ પેક કરવાનું ટ્રેનની જનરલ ટિકિટ બસીને જવ અને રસ્તા મે નવા નવા રસ્ત બનાો હવે જ જ્યારે પેસે છે ત્યારે સમય નથી અને જ્યારે તમે હશે ત્યારે પૈસા નાખીએ
આજે જે કી નો નિયમ છે યાર એટલે જ હું છું સમય કાઢીને પડશે જો આજે આપણે પ્લેન નહી કર્યું તો જિંદગી એમ જ નીકળી જશે
સાચી વાત છે અચ્છા યાર તને શું વધારો ગેમ સોલો ટ્ર્રીપ કે ગ્રુપમાં જોયું છું કે આજકાલ લોકો એકલા ફેરવાનું બહુ પસંદ કરે છે
મને બંનેનું અલગ અલગ મહત્વ લાગે છે સોલો ટ્રીપમાં તો પો પોતાની સીધી શેખ છે તું તારા પોતાના બોસ હોય છે જો રાખ્યો હોય તો રાખીને સગી જા તું જોય તો તયા જાય શકે પણ ગુરુ ટ્રાવલિંગ માં આ તો દોસ્તો સાથે જમવાનું છે પાગલ પણ ને ધમાલ થાય છે એ યાદો આખી જિંદગી સાથે રહે છે હાલ મે હાલ મારા માટે મારા દોસ્ત સા થે જીવ જે સુખી મસ્ત સ્તા મસ્તા છે
ચલો મણે આણે મારું સૌભાગ્ય સંભોજું જોયું કે તું મારા સાથે જવા માગે છે હું આવતા અઠવાડે જાય જે મારા મેનેજર સાથે વા વાત કરીશ લીવ માટે દસ દિવસની રજા મળી જાય તો આપણે આવતા મહિને નીકલશું
વા તી તો મારા દિવસ બનાઇ દીધું ભાઈ અગર રા રાજા મંદિર જાય તો ઠીક આ વીકમાં જ ફ્લાઇટ અને હોમ સસ્ટેનું બુકિંગ શર કરી દઉં અરે હા પેકિંગમાં ધ્યાન રાખજે થર્મલ વીયર એન્ડ સારા ટ્રેકિંગ શૂઝ અને એક સારું જેકેટ ચોક્કસ સાથ લેવું પડશે
હા ભાઈ મારે નવા શૂઝ પણ ખરીદવા પડશે મારા જૂના શૂઝ તો તૂટે ગઈ છે સાથે એક શરૂ કેમેરા પણ લઈ લઈશું જેટા આપણે મસ્ત ફોટોસ અને વ્લોગ્સ બનાવી શકીએ આજકાલ તો ટ્રાવલિંગ અને વિડિઓઝ બનાવાનું બહુ ટ્રેન્ડ ચાલે છે
હા એ પણ સારું છે પન હું વિચારું છું કે આપણે કેમેરાની લેન્સમાંથી જોવા કરતા પોતાની આં તે દર્શનોને વધ વધારે જોઈએ અને દિલમાં ઉતારીએ ફોન અને કેમેરા ન ઉપયોગ ઓછું કરીએ અને ચર સાથે કોન્ટેક્ટ થઇએ
હા એકદમ સો ટકા વાત સચી કહી થ ડિજિટલ ડિટોક્સ પણ થાય જ આપ આ
ચલો તો પછી ચિરાગ તું તારા ઓફિસ બાદ કરી લે અને મને ટ્યુઝડે સુધી ન પગ કો જવાબ આપી દે જો બધું બરાબર રહેશે તો આપણે મિશન લદ્દાખ શરૂ કરીએ
ડન છે ભાઈ હું કાલે જે વાત કરીને તને જાણું છું ઘેરે બધાને મારા પરણામ કહીજે ટલ ના વિચાર આવતા જે મણે તો અત્યારથી જ જલસા થ લાગ્યા છે હા
હા હા હ પણ બુ એક્સાઈ ટેડ છું કાકા કાકીને મારે પરણામ કહી છે કકા કાગીનું મારું પરણામ કહી જે ચલો હું આપણે મારું શુભાષા સમજાવું જો કે તું મારા સાથે જેવા મને ઈચ્છ ત આટવા ઉ મેનેજરા થે વાત કરી અને તારે કહું છું કી અમારે દસ દિવસ માટે રજા દે આપી દે તો સારું થઈ જાય
તમેજ બોલો અરે સરસ છે ભાઈ
આ હું જોઉં છું ઓર બધા ઓર મારે દોસ્ત સાથે વાત કરીલું ત્યાં લોકો જા મેમોરીઝ નથી બનતા આપણે બધા લોકો રોડ ટ્રીપ
આજ આજને જમાને મે કેમરા તો બોહત
હા કેમરા હાથે આપનો એતલે કોન્ટેક નહી રાખવાનું આપણે નેચર હાથે નેચરમાં ફરવા માટે જાઉ છું તો એટલે ત્યાંની લોકો સાથે વાત કરીને આ રહે તો તારી ત્યાં વાતાવરણની સાથે આપણે મન લાગશે
આપણી મમ્મી નું હું તો પ્યાર દવ છું મારો આપણી મમ્મી નું હું તો પ્યાર દવું છ છુંમેરો
હું તો જાઉં છું તું હવે હગવા જાય તો તારે ઘર જાઉ અ્યારે તારી મમ્મી ને મળીએ કાકા કાકીને પરનામ જોઈ ને પેરવેર તો આવું છું
ચલ ઠીક છે ભાઈ શુભરાત્રીિ આપણા ધ્યાન રાખી છે ઠીક
તું ભાઈ ઠીક છે આપણી જિંદગી માં હું કરવાનું પેયહા કમાનું ફરવાનું એમ જ યાજ કરવાનું જિંદગીમાં મોત લેવાનું નોકરી તારોબાઈ સીપીએસ સબ એસ્પેક્ટર દિલ્લી પોલીસ બની ગયાે છે
ઠીક છે ભાઈ જય શ્રી કૃષ
હ